હલો.
કેમ છો? હ.
હલો.
હા.
હેલો.
હા, બોલોના કેમ છો?
બસ, મજામાં હવે. તમે કેમ છો?
બસ, શાંતિ. બસ, શાંતિ. હમણાં જમન કરીને આઉં કામ ધંધો પતાાઈ ને, બેહેલો હતો. ચાલો મોબાઈલ જોઈતો તો
અચ્છા, ફોન જોતા હતા, બસ. છૂક ના, જમી કરી ને, બસ બેઠી હતી. તો, ચાલો વાત કરે લે. પાણી પીવાનું તો, ડોક્ટર આમ ખે જ છે કે, જમ્યા પછી, થોડી વાર પછી, પાણી પીવાનું. એવું કેજ કરતી હશે. તમારો શું વિચાર શ ચા વા ઉપર
આહ પાણી તો બહુ જરૂરી છે. બોડીમાં, મતલબ તો આપડે દિવસ ના, તીન ચાર લીટર પાણી, જાવું જોય જે.
હા, જવું જ જોઈએ છે, એટલે પ્રયત્ન કરું છું.
હાલ
એ, વાવ વધારે માંથી વધારે નું પાણી પીઉં.
જેટલો વધારે પાણી પીવ ના એટલી બોડી સાફ થઈ જાય, આપડી મતલબ એમ કે બો
વિપક્ષ થઈ જાય છે. હા જરૂરી છે, હા સાચી વાત છે, એટલે એવું છે કે પાણી પીવાથી છે, ને શરીર માં તાજગી રહે છે. અને થાક પણ છે. મને ઓછો લાગે છે.
એ કેવું છે કે તમે અ હવારે ઉઠો ના જ્યાં લોકો હવારે એવેલા ઉ તાવે એમ કે પાંચ વાગે છ વાગે. લોકા ઓને બઉ ચાલોકો કેવું છે કે અવારમાં ગુનગુનો પાણી કરીને ઉલ થોડો ગુનગુું પાણી કરીને બ્રજબિશ કરીને પછી આ ગુનગુ નું પાણી પીએ ને આ એવું થાય કે આપડી જો હા એક પચન શક્તિ છે પછી આપડી શ્વાસ લેવામાં દિકકત આવે કઈ લોકોને ક પા પાચન શક્તિ. હા આવ વધી
હમ્મ, હા આ વાત તો તમે સાચી કીધી. આ વાત તમે એકદમ સાચ ચીધ છે કે આપણી પાચન ક્રિયા પણ સારી રહે છે. અને ઓછું પાણી પીવા ને આપણી કબજીયાત પણ કોઈ સમસ્યા ને થઈ જાય છે.
અને બીજું કેવું છે, કે જ્યાં લોકો જો જીમ બીમ કરે છે, આ લોકોને કે આ લોકોને રૂટીન ફિક્સ થાય છે કે સવાર માં ઉઠી ને પેલા બ્રશ કરવાનું બ્ર વાસ થઈને બ્રશ બશ કરીને પછી ગુનગુ પાણી પીને પછી આ લો કોઈ નુ રૂટીન ચાલે છે. અને બીજી વાત ડોક્ટર બી તમે કે છે, કે જેટલો પાણી પી શકેયો તમે તેટલો વધારે પાણી પીવાનું
હા અને હ હું નઈ કે આપણે જીમ જઈએ કે એક્સરસાઇઝ કરીએ તો જ આમ ગરમ પાણી પીયો પર આમ રોજ સરે ઉઠીને તમે અગર ગુનગુ નું પાણી એક ગ્લાસ બે ગ્લાસ તમે પીઓ ને તો તમારા શરીર માટે એ પણ સારું છે અને સાંભળ્યું છે કે અગર વધારે થી વધારે પાણી પીએ ને આપણે તો આપણે તોચા પણ સારી રહે છે એકદમ સ્વસ્થ રહે છે હા અને પાણી હા
કે આપડે જે જમણ કરવા બેવો ને તો જમણ કરવાના પંદર મિનિટ પહેલા આપડે જેટલલો પાણી પીવાનું હોય પી લ પછી જમણ કર વ આપે ત્યારે પાણી નહી પીવાનું જમીને કરીને એક પાંચ દસ મિનિટ પછી પાણી પીવાનું
એટલે તું હું બેઠી હતી હતી પાણી પીવા ગઈ પણ મને યાદ આવ્યું કે નહી પણ અડધો અડધો પિસ્તાલીસ મિનિટ પછી પાણી પીવા
હા એ કેવું છે કે આપણ જો ખાય આમાં કેવું છે આપડે મસાલા બે માં કેલા હોય પછી આ બધું આપડે આમ ક્યારેક ગમ સીઝેલું હોય અને પેટમાં શુ છે પ તો આ બધું ધીમો થ જાય તો પચન ક્રિયા એકદમ વ્યવસ્થિત નહીતી કેન
હા હા એ તમારી વાત સાચી છે જ ને કારણ કે છે ને એવું હોય છે એમાં કે શરીરનું જે તાપમાન હોય ને એને નિયંત્રિત રાખવા માટેને જે ઉઊર્જા જાળવવી હોય ને એમાં એ આપણને મદદ કરે છે અને તમે જોયું હશે કે લોકો ઓછ ું પાણી પીએ તો એ લોકોને કેવી કિડની ની અસર થઈ જાય છે કિડની ઉપર એટલે કિડની અને શરીર છે ને કચરો બહાર કાઢવા માટે છે ને પાણી નું મહત્વ ખુબ જુર છે તમે કીધું પેલા પાણી પીવું જગ ડિટોક્સ થાય છે એનાથી એ એ જ કારણ છે
પણ એ કારણ કેવું છે કે પાણી આપડે પાણી પીવ છે પેલા જો પહેલા ને કળમાં ફ્ર્રીજ બીજ બાર કઈ હતા ની તો પેલા એવું માટમાનું પાણી પીએ છે. આપડો મીટય મ ટી ન માટ આવે ના
હા હા
હા હા માટીનું આ આમાંમાં તો પાણી પી પણ આમાં એવુ છે ગરમી વધી ગઈ ફિજ આવી ગયા હતા લો કો કેવું કરે કે ફ્રીજ નું પાણી પી તમે ફિજ નો એક ગલાસ પાણી કે પાંચ મી પછી તમે પછી હજુ પાનીની પ્યાસ લાગી આમાં પાણી ની પેસ પૂરી નહી થતી પણ જેટલો હોય ને તેટલો ઘર માંથી માટ નું પાણી પીવાનું એમ કે માટનું પાણીમાં બોવ રસ જેથી માટમાં પાણીમાં મીટીના માટમાં પાણીમાં પાણી રહે ને આમાં બહુ રસ છે પુરાનો રોકા મારી દાદી બીદી મને કેતા હતા.
હમ હમ ના એ તો છે જ માટે માટીના માટલામાં ઇવન માટીના આપણે બર્તનમાં પણ જમવાનું બનાવીએ ને તો એ પણ બહ સારું ભલે છે અને તમે કીધું જેમ લોકો ઠંડુ પાણી પીએ છે તો એ શરીર માટે તો સારું નથી અને મેં તો ઘણા લોકોને એ પણ જોયા છે કે ચા કોફી અને ઠંડા અ એ છે ને વધારે પીવે છે. તો એ પણ છે ને સારું હા એના કરતા સાદું પાણી પીવો ને એનું અ સારું મહ ત્વ તમને ભૂમિકા ભજવશે એ
બતા હોય ને આના આના પથી એક હાલો
હા હા
હાલો
હાલો
હા તમે જેટલી દિનમાં ચા યા કોફી પી તવેના
હમ
આનાથી કમમાં ભી કમ મતલબે ચાર ગ્લાસ ચાર કપ ચા પીતા હોય તો તમે બે ગ્લાસ ભી ગુનગુનો પાણી પીધો હવાર માં સાંજે તો બી તમારો બોડી માં એકદમ પરફેક્ટ કામ કરે છે આ એટલે લી ચાય પીઓ ને એનાથી કમ્પલી પાણી પીઓ ને તો મનવુનો પાણી તો કે આપે કામ ચાલે છે. એવું નઈ કે ચાઇનીઝ આપડી સુસ્તી જાય છે એવું કઈ હશું નહી. તમે જે ચાઈ પીવાની આદત આદત તો જોયે ને તો તમે ગ્રી ટી લઈ લો અને ગુનગુના પાણી માં ગ્રીન ટી કરી લેવાની ગ્રીન ટી. પી લેવાની. એમાં શું છે તમારા કેલરીઝ બી બંધ થઈ જાય તમારી પાચન ક્રિયા બાડી વધી જાય. આ બધું થઈ જાય. આપડા લોકોને શું છે કે પેલા લોકોને ચાય પીવાની આ લત લાગી રહી છે પણ ચાય ચાય જેટલી આપણા બોડી મા ટે હાનિકારક છે એટલું કશું નહી, બહુ હાની
હમ્મ, એ તો છે સાચી વાત છે તમારી અને સાદું પાણી સૌથી કુદરતી અને સ્વાસ્થ્યનું અ છે. આ ઠંડા પીણા કરતા હા ને એક સા સામાન્ય વ્યક્તિ એ છે ને દિવસમાં અ સાત થી આઠ ટર પાણી પીવું જ જોઈએ અને જેમ ની ઉમર હોય અને હવામાન અને જેની જે ભોજની એની અ પ્રકૃતિ જે અ અ શું કેને ક્રિયાઓ હોય ને એ લોકોનીજ દરમિયાન નું કામ એના પર આધાર રાખ. ખે છે કે એ લોકોને કેટલું પાણી પીવું જોઈએ. એટલે પૂરતું નિયમિત રીતે પાણી પીવું જોઇએ કે વર્કિંગ હોય કે આમ તેમ તડકામાં દોડધામ કરવાનું કામ હોય તું વધારે પાડ સાત આઠ અ
પાની ગુનગુણ અ પાની સા ખારા પાણીથી તમારા હાર્ટના કેટલા તોબી પ્રોબ્લેમ સોલ્વ થાય છે.
સાચી વાત છે ઈ તો થાય જ છે હમ હમ
પછી તમારા પથરી ના યા પછી કીડની ના હા પછી કોઈ લોકોને એવું ચહેરા પર બહુ પસીનો આવે છે કોઈ એકદમ ઓઈલી સ્કીિન થાય છે તમે હવારમાં ઉઠીને ગરમ પાણી પીઓ અને એક એકદમ મતલબ નોર્મલી ગરમ પાણી પી દઈ ને પી ને તો વર્કઆઉટ કરો તો તમારા ઓયલી સ્કીન બંધ થઈ જાય.
હમ હમ એટલે ફાયદા હોય તો તમે ગણા જ છે એમાં તો કેટલા આપણે ગણાવીએ એટલા અ છે.
હા
હમ હમ એ પાણી તો નિયમિત પ્રમાણમાં પીવું જ જોઈએ રોજની દસ જે ગરમીનો મોસમ છે એ હિસાબથી વધારે પીવું જોઈએ.
હા કેવું છે કે ગરમીમાં આપડા આપડી બોડીનો પછીનો આવે મા એના બી આપડું પાણી નીકળી જાય. આપણા બોડીનોમાં જેટલો બી પર્સેન્ટેજ પાણી હોયને આટામાં આનામાંથી તીન પરસન્ટ આપણો પાણી પસીનામાં નીકળી જાય. ઠીક છે આપડા બોડીમાં હા
હમ અને નુકસાનની વાત કરીએ આપડે
તો નુકસાન એટલું બધુ નહી પાણીનું નુકસાન
નહી પણ આપણે ઓછું પાણી પીએ તો નુકસાન તો થશે જ ને પા આપણે ઓછું પાણી પીશું તો તો જો સૌથી પહેલા તો શરીરમાં હમ હા તો એ જો ને પાણી મતલબ ઓછું આપીએ ને આપણેે તો સૌથી પેલા તો શરીરમાં છે ને ડિહાાઈડ્રેશન થશે. અને એનો સમસ્યા વધશે તો કરવાના માથું દુઃખ
ચક્કર ચક્કર આવે માથું દુખે
હા થશે જ અને મેં તો ત્યાં એવું પણ સાંભળ્યું છે, કે ઓછું પાણી પીવાથી છે, ને પાચન પણ પર અસર. પડે છે આ
હા અને ત્વચા પણ છે, ને એકદમ ડ્રાય થઈ જાય છે. ચહેરાની કુદરતી જે ચમક હોય છે, પણ ઓછી થઈ જાય છે અને ગરમીમાં તો શરીર માંથી વધુ પાણી તમે કીધું જેમ પછી ન બહાર નીકળે છે. એટલે ગરમીમાં તો ખાસ કરીને અ પાણી પીવાનું રાખવાનું. ને શરીર હોય ને એ ઝડપ થી નબળું પડી નથી.
હા કઈ લોકો આવું છે રાતે ઊંઘવાના પેલે પાણી પી લે ઊંઘવા પછી પાણી પીવા નહી ઉઠે આ વાત આ લોકોની હાચી પણ કઈ લોકો શું કરે છે કે બાજુ માં પાણી નો ગ્લાસ પાણીની બોટલ ભરીને મૂકે છે આ ગલત કેમ કે તમે રાતે ઊંઘીને ઊંઘ માંથી ઉઠીને પાણી પીવો છો તમારા જોવો મતલબ રાતેે આપડે જો ઊંઘે ને તો પછી આપડા જો માઉથમાં છે ને બધી આ મતલબ જંતુ આવી જાય આ બી આપણા પેટ ના અંદર તો પેલા લોકો કે છે કે તને કેટલો પાણી પીવાનું હોય એ જ પી લે સાથે હ પછી પાણી પીવાઠ આ લોકો આવું કરે છે કે રાતે ઉનાના ટાઈમે આપણા હાથે પાની બોટલ યા પાણી ન મગ ભરીને મૂકે. ખુલી ગઈ ત્યારે પાણી પીને ઊંઘી જાય આ ગલત વાત છે આના ના આપણી બોડી માં બહુ અસર પડે છે.
હા એ વાતો તમારી છે, તો તમે પણ હવે જો સખત ગરમી પડતી જ છે. તો તમે પણ જે હા ને અને હું પણ હવે તો આમ કરું જ છું, હું તો વધારે વધારે પાણી પીવાનું ટ્રાય હવે વધારે
અમારે કેવું છે કે અમારું છે તો અમારા તો પાણી વગેરે ચાલતો જ નહીં
હા હા ચાલો
અડીસ લીટર નો બાટલો છે આ ભય હા ચાલે અડીસ લીટર નો બાટલો ભરીને મૂકી લેવા
હમ હમ એ એટલે યાદ રહી જાય કે આટલુ આપડે પાણી પીવાનું છે.
હા આપણો ટાઈમીગ ફીક્સ રહી જાય આ ટાઈમ પર અ ચાલે ચા